હલો હલો જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ બસ મજાઓ તો કેમ છે
બસ મજા તમને
બસ ચ હવે આપડે આજે સોશિયલ મીડિયા વિશે વાત કરવી છે ને હમ
સોશયલ મીડિયાની એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે વાત કરીશું કે એના ફાયદા શ ાન હ અત્યારે કેવું છે કે મોબાઈલ વગર કોઈને ચાલતું નથી અને મોબાઈલમાં બી બધાનું સોશિયલ મીડ પર અઉન્ટ હોય જ છે હરેક વ્યક્તિને કોઈ બી વ્યક્તિને આપણે શોધવા હોય તો સોશિયલ મીડિયા પર તે મળી જાય છે તો પછી અ અત્યારે આપણે એના વિશે વાત કરીશું કે એના ફાયદાઓ કેટલા છે અને નુકસાન કેટલા છે એમ
હા સાચી વાત છે અત્યારે એને
અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા ના ફાયદા બી એટલા છે કે આપણે આપણે કોઈને હવે આપણે કોઈ દિવસે એવું થોડી વિચારેલું કે આપણે સાત સમદર પાર કોઈ બેસેલું હશે ને એની સાથે આપણે વિડીયો કોલ પર વાત કરીશું અત્યારે અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા થ્રુ આપડણે સાતસંદર પાર લાઈક અમેરિકા છે યુકે છે કશે પણ હોય છે તો તો એની સાથે આપણે એકદમ નજીવી કિંમત માં આપણે વાત કરી શકીએ છીએ બરાબર ને તો એના માટે એ એના માટે સોશિયલ મીડિયા બઉ સારું છે કે આપડે એકદમ જ ખાલી નેટનુ રિચાર્જ કરાવીને ફ્રી માં આપડે વાત કરી શકીએ છીએ. છીએ. પ્લસ અ કોઈ વ્યક્તિ ખોવાઈ ગયું હોય છે કે તો આપડે એનો ફોટો સર્ક્યુલર કરીએ છીએ તો એના માટે પણ સોશિયલ મીડિયા સારું છે. પણ સોશિયલ મીડિયામાં ના નુકસાન બી ઘણા બધા છે. કે આપડો આપડો ટાઈમ બઉ બધો ખાઈ જાય છે કે આપડે રીલ જોવા બેસીએ છીએ. તો સ્ક્રોલ કરી કરીને આપડા કલાકો નીકળી જાય છે. જે આપડે કામ રિયલી આપડે જે કામ કરવું હોય તે રઈ જાય છે.
બરાબર છે. આ એકદમ સાચી વાત છે. આપડે એકદમ કેવું કે મોબાઈલ આવાથી દુનિયા નાની બની ગઈ છે. અને ઘર બેઠા દૂર ફોરેનમાં રહેેતા આપડે જે સગાવાલા છે એને આપડે નજીકથી જોઈ શકીએ છીએ. વાત કરી શકીએ છીએ. અ એ બહુ મોટો ફાયદો છે. આજકાલ છોકરાઓને બ ધા બાર ભણવા મોકલે છે કે મતલબ ફોરેનમાં તો એ લાગતું નથી કે એ લોકો એટલા દૂર ગયા છે કે હજારો કિલોમીટર દૂર ગયા છે એવું લાગતું નથી. જાણે આપણી સામે જ છે એવું લાગે છે. એ સારી બાબત છે પણ સોશિયલ મીડિયા નો દુરપયોગ પણ એટલો જ થાય છે. કે જેને ઘણી વખત આ જે આપડે કરીએ છીએ કે ફ્રોડ બઉ થાય છે. કે કોઈના એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે. તો આ બધું એના ગેરફાયદા પણ છે. લોકો એનો મિસયુઝ પણ કરે છે. એટલે એના તે બચવું પણ જોઈએ એવું બધું છે.
હન, જો સોશિયલ મીડિયા પર આપડે અત્યારે કેવું છે કે જો ઓનલાઈન એપ આવી ગયા આ છે. તો એ આપડે આપડુ આપડુ અકાઉન્ટ હોય કે તો આપડે એના પર સોશિયલ મીડિયા પરથી આપડે કઈ બી વસ્તુ મંગાઈ શકી છીએ. કે અત્યારે તો કેવું કે કેવા એપ આવી ગયા છે કે બલિંકિતને, ઇન્માર્ટને દસ મિનિટમાં આપડને ડિલિવર કરે છે. કે જે જે દસ જ મિનિટમાં આપડા ઘરે કોઈ અચાનક હન અચાનક કોઈ ગેસ્ટ આવી ગયું હોય અને આપડને કોઈ વસ્તુની જરૂર હોય તો એ દસ જ મિનિટમાં આપને પ્રોવાઈડ કરે છે. તો એ એ એમના માટે સારું પણ છે. પણ અત્યારે જો બાળકો પણ સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે. તો બાળકોને તો આઈ થિંક તો સોશિયલ મીડિયાથી દૂર જ રહેવું જોઈએ. કે એ લોકો ભી રીલ્સ સ્ક્રોલ કરે છે. ગેમ્સને બધું રમે છે. તો એના લીધે કેવું થાય છે કે છોકરાઓને આખો દિવસ મોબાઈલ મળે છે તો કોઈ દિવસ ન મળે કે કોઈક કોઈક આપડે કામ હોય ને આપડે એની પાસેથી મોબાઈલ લઈ લે તો એ લોકો કેટલા ચીડચીડયા થઈ જાય છે. એનું માઇન્ડ એટલું બધું અ ડિસ્ટર્બ કરે છે ને કે કોઈ અ કોઈ સીમા નથી એની એમ.
હા, અને એને લીધે મોબાઈલ જોવે એટલે આંખો ખરાબ થાય છે. બધા નાના-નાના છોક કરાઓને અત્યારે ચશ્મા આવી ગયા હોય છે. નંબર હોય જ છે. અને પેલું આંખ અને કાનની તકલીફ થઈ ગઈ છે. આ બે તો હરેક બાળકમાં જોવા મળે છે. અને એટલે આ લોકો એ થોડું સોશિયલ મીડિયા છે એ થોડુંક બાળકો માટે તો ખરાબ જ છે પણ કારક આવે એમ જે કીધું એ રીતે કે આ આપણે કોઈ પણ વસ વસ્તુ ઓનલાઈન આપણે ઘરે મંગાવી શકીએ છીએ એમાંથી જ બધું જે અ શોપિંગ એપ છે એમાંથી આપણે બધું શોપિંગ કરી શકીએ. અને જાત જાતની વસ તુઓ આસાનીથી મળી જાય પેલો આપણે જે ત્યાં જઈ જઈને ટાઈમ જે વેસ્ટ થતો હોય અને જવા આવવા માટે આપણે પાસે કોઈ એવું નહીં કે ચાલો કોઈ પણ સમયે આપણે આપણે ઘરે બેઠા બેઠા આપણે બ ધુ મંગાવી શકીએ છીએ.
હમ
અને બીજું તો શું સોશિયલ એનાથી આપણે જા જાણકારી પણ ન્યૂઝ ને એવું બધું જોઈએ તો ઘણું બધું તરત જ ખબર પડી જાય છે. કે ચાલો ભાઈ આ જગ્યાએ આવું થયું ધરતી કંમપ થયો તો આપણને તરત ખબર પડી જાય છે.
હા એ વાત સાચી હા એમ તો ફાયદાઓ અવ મેક્સ તેમ તો ફાયદાઓ જ છે બટ કેવું કે હવે હવે સોશિયલ મીડિયા એ છે ને લોકોને આળસુ બનાવી દીધા છે કે એક જગ્યાએ બેસીને અ લાઈક રીલ છે યા કોઈ અ ન્યુઝ ફીડ છે કે કંઈ જોતા હોય તો કલાકોના કલાકો નીકળી જાય છે તો પછી કલાકો ના કલાકો કાઢી ને પછી આપણું જે મેન કામ હોય છે તે રહી જાય છેને એટલે એ બી પ્રોબ્લેમ થાય છે કે લોક લોકોને આળસુ બનાવી દીધા છે.
હા ને શારીરિક પ્રોબ્લેમ થઈ જ ગયા છે ને હવે કારણ કે વર્કઆઉટ થતું ને નથી જેને લીધે મેદસ વિતાપણું આ એ બધ ધુ વધી જ ગયું છે આપણને ડાયજેસ્ટ ના પ્રોબ્લેમ થઈ ગયા એ બધું બેઠા બેઠા આપણે બધું કરીયે છીએ કામ અ અને એને લીધે તે થોડું ઘણા બધા એવું તો શારીરિક પ્રોબ્લેમ પણ આવી જ ગયા છે.
હા અને પેલું કેવું કે આ બધી એપ તો જે ઓનલાઈન બધી એપ છે. એ તો બધી એપ અમેરિકામાં જે લોકો ડિસેબલ હોય એ લોકો માટે કર એ લોકો માટે હતી તો હવે ઈન્ડિયામાં તો આપણે બધા એમને બી બધા ઓનલાઈન બધું મંગાવવા માંયડા છે એટલે શું કે બહાર જવું જ નથી પડતું અને એના લી લીધે ઘરમાં એકલા એમને બેસી બેસીને હવે કેવું છે કે પેલા પેલાના જમાનામાં ફ્રેન્ડસ જોઈતા હતા ફેમિલી જોઈતી તી હવે માણસ એકલો ભી રહી શકે છે. કે એ પોતેને પોતાનો મોબાઈલ બસ બીજા કોઈની એને જરૂરત જ નથી પડતી એટલે સોશયલાઈઝેશન બી ઓછું થઈ ગયું છે એના લીધે એમ
હા હા હવે તો શું છે કંઈ કોઈ ફંક્શન મા તમે હાજરી ના આપી શકો તો તમે મોબાઈલ થ્રુ પેલો વિડીયો કોલ કરીને પણ એવી રીતે હાજરી આપી શકાય છે તો તમ એટલે એમ એ થોડોક ફરક પડી જાય એક રીતે ફાયદો છે ને પાછો ગેરફાયદો પણ છે કે ભાઈ આપણે અ અ ફેસ ટુ ફેસ નથી મળી શક શકતા પણ જો ટાઈમ ના હોય. તો તમે વિડીયો કોલ કરીને એને મળી લયો તો ચાલે પણ ખરું એટલે આ બેવ બેય રીતેનુ છે. કે સારું પણ છે. અને સારું નથી પણ.
હમ્મ. અને મેક્સિમમ તો આ આપણે આપણે જો એ એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ તો એ સારું છેકે. એક લિમિટ એક લિમિટ બાંધવી જોઈએ. કે હું આટલા જ કલાક કે એક કલાક કે બે કલાકે હું એટલું જ સોશિયલ મીડિયા યુઝ કરીશ. જો એવું કરવામાં આવે તો એના ફાયદ દાજ છે. અને ખબર કે કોઈ કોઈ વ્યક્તિ ખોવાઈ ગયું હોય કે આપણા ઘરમાં કંઈ કંઈ થઈ ગયું હોય કે, કંઈ પણ ઈમરજન્સી આવી હોય. લાઈક અ કોઈને લોહી જોઈતું હોય. હોસ્પિટલ માં હોય કોઈને લોય જોઈતું હોય. તો બી આપડણે સોસ સોશિયલ મીડિયા પર મૂકીએ, તો લોકો ના આન્સર આવે જ છે. અને એ એ સારામાં સારી બાબત છે એમ.
હા હા બરાબર છે. બરાબર છે. એટલે આ તો એ એમ એમ હોસ્પિટલ માટે એ બધા માટે તો સારું જ છે. એજ વાળા વ્યક્તિ હોય ઘરમાં. એકલા રેતા હોય તો એના માટે મોબાાઈલ હોય ઘરમાં તો શું કે ગમે તેવી જરૂર પડે તો એનાથી એ પોતાનું બધીજ જરૂરિયાતો પૂરી કરી શકે. અને અ એટલે એ પણ સારું જ છે. એવું છે. હમ્મ
એટલે એજ ને ખાલી એકચ્યુલી એવું છે કે, જો સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે અ લિમિટ મિત લમિટ થી વધારે કરીએ તો એ ખરાબ છે. બાકી જો લિમિટમાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ બહુ સારું છે કે, ફાયદાકારક છે કે, આપણને બહુ જ યુઝફુલ છ છે આપણને અને પેલું અ એમ જો આપડે એવું આખો દિવસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીએ આખો દિવસ આપણે રીલ્સ જોયા કરીએ. કે ફેસબુક જોયા કરીએ તો એ ખરાબ પણ છે. તો એક જ્યાએ આપણે બેસી રહીએ છીએ તો. મે એસીદિતા થાય છે. કે ડાયજેશન ના પ્રોબ્લેમ થાય છે. એ બધું થાય છે. એતોએ એના માટે ખરાબ છે એમ. એટલે એના ઉપયોગ બી સારા એવા છે. ને દુરુપયોગ બી થાય છે. હ હવે હવે કેવું છે કે સોશિયલ મીડિયા પર લોકો અ પેલું એડ મૂકી મૂકીને બધું વેચે છે. તો એ બધું સારું પણ છે. અને સ્પેમ પણ થાય છે ત્યાં. કે અ ઘણી વાર એવું પણ થાય છે કે, આપણે એડ જોઈને આપણે કઈ મંગાવીએ છીએ. તો આપણે મંગાવી લીધું પછી કોઈ કોઈ જાત નો કોઈ આન્સર જ નથી કરતું. એવું બી બને છે.
હા એવી રીતનું બધે ફ્રોડ થઈ શકે છે.
હા આપડે પ્રે પેમેન્ટ કરી દીધું. અને પછી અ પછી આપણે અ મંગાવીએ તો એ વસ્તુ આવતી જ નથી. એવું બી બને છે. સ્પેમ પણ થાય છે એમાં. એટલે અ જો આપણે લિમિટમાં ઉપયોગ કરીએ તો સોશિયલ મીડિયા સારું જ છે.
હમ્મ
સારું તો ચલો, તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. સારી એવી ન્ફારમેશન મળી. ઓક
હા હા, ઓકે હા, જય શ્રી કૃષ્ણ. હારુ બોલે છે.